હ હા, આજે આપણેે બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ માટે વાતચીત કરીએ
હા
તમારા અનુસાર બેંક નું શું મહત્વ હોય છે
બેંકનું મહત્ત્વ એ હોય છે, જે આપણા પૈસા કે નાણાંને સુરક્ષિત રાખે અને તેનું વ્યાજ આપે
હા, તો મારા અનુસાર બેંક એ એવી એક સંસ્થા હોય છે કે જ્યાં આપણે આપણા નાણાં જે કિંમતી નાણાં હોય તેનો આપણે સંગ્રહ કરી શકીએ અને આપણેે એના બેંક ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે એ લોકો આપણા નાણાંનો ઉપયોગ કરીને આપણને વ્યાજ ચુકવશે જેથી કરીને આપણને વ્યાજ મળશે અને બેંક એ જરૂરતમંદ લોકોને લોન આપી શકે
હા
બચત ખાતું વિશે તમારું ખાતું છે બચત ખાતું છે તમારું
બચત ખાતું આઈડિયા ની મને મતલબ કે જોવા જઈએ તો બચત ખાતું મતલબ કે આપણા પૈસાને બચત કરે અને આપણે દર મહિને પૈસા બેંકમાં નાખીએ અને તે પૈસા બચત થાય અને તે લાસ્ટમાં મૂળ કિંમત આપણને ઘણી જોવા મળે
હા, બરાબર છે તો આપણેે આપણા ખાતામાંથીમાં બચત કરવી જોઈએ આપણે જેટલા પણ પૈસા મળતા હોય તેનો આપણેએ અને તેની બચત કરવી જોઈએ સાચી વાત છે ને
હા, સાચી વાત છે
તો આ આ તમારું ચાલુ ખાતા વિશે શું કેહેવું છે
ચાલુ ખાતા વિશે એ એવું છે કે જે આપણે કીધું તેમ જ આપણે દર મહિને પૈસાની બચત કરવી જોઈએ અને થોડા પૈસા બચત કરીને આપણે બેંકમાં નાખવા જોઈએ જેથી આપણને વ્યાજ મળે અને તેની મૂળ કિંમત ઘણી જોવા મળે
હમ, આપણેે આપણા ખાતામાં પૈસા જમા કરતા રહેવું જોઈએ, એટીએમ અને ડેબિટ કાર્ડ નો ઉપયોગ તમે કરતા છો?
હા.
એટીએમ અને ડેબિટ કાર્ડ હું વાપરું છું એટીએમ અને ડેબિટ કાર્ડ જેમાં એમાં માત્ર આપણે એટીએમ કાર્ડ હોય જે આપણને બેંક જ પ્રોવાઈડ કરતું હોય છે તે એટીએમ કાર્ડનો આપણે ઉપયોગ કરીને અગર આપણે નજીકના એટીએમ મશીનમાં જઈએ તો એ કાર્ડ આપણેે અંદર લખવાનો હોય છે અને આપણે પિન લખીએ એટલે આપણે જરૂરી એવા નાણાં આપણે ઉપાડી શકીએ છીએ તે ખૂબ જ મને સારું લાગે છે કારણ કે જયારે પણ આપણને નાણાંની જરૂરિયાત હોય તાત્કાલિકમાં તો આપણા પર એટીએમ કાર્ડ ની મદદથી આપણે સરળતાથી નાણાં કાઢી શકીએ છીએ આપણા અકાઉન્ટમાંથી.
હા એ પણ સાચી વાત છે એટીએમથી પૈસો પરી શકાય પણ હું તો ડેલી ઉપયોગ માટે ગૂગલ પે ફોન પેનો જ ઉપયોગ કરું છું જે સરળ અને સરળ હોય છે.
હમ ક્રેડિટ કાર્ડના ફાયદા અનેને ગેરફાયદા વિશે તમે શું કહેશો ક્રેડિટ કાર્ડ વિશે.
ફાયદામાં તો જોવા જઈ તે આપણને ઉપયોગી જ છે એમ જોવા જઈએ તો
હા એ તો અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ વસ્તુ ઉપયોગી હોય છે અ ક્રેડિટ કાર્ડ કેટલાક વ્યક્તિઓ માટે ફાયદાકારક હોય છે તો કેટલાક વ્યક્તિઓ માટે ગેરફાયદાકારક હોય છે તમે નેટ બેન્કિંગ કરો છો.
ના મેં નથી કરતો.
અ નેટ બેન્કિંગમાં કેવું હોય છે કે આપણા ફોનમાં આપણે એપ ડાઉનલોડ કરીએ જે પણ બેંકમાં આપણું અકાઉન્ટ હોય છે ધારો કે મારું અકાઉન્ટ બેંક ઓફ બરોડામાં છે તો મેં બેંક ઓફ બરોડાની એપ ડાઉનલોડ કરીને એની અંદર લોગ એમ કરી શકુ છું અને પછી મારા અકાઉન્ટમાં કેટલા કેટલા પૈસા છે તે હું જાણી શકું કેટલું બેલેન્સ મા જાણી શકું પછી મારા કેટલા ખાતા છે સેવિંગ ખાતું છે ચાલુ ખાતું છે એ બધું માહિતી હું મેળવી શકું છું નેટ બેન્કિંગ ના મદદ થી
હા જેથી આપણેે બેંકમાં પણ જવું ના પડે.
હા તમે યુ પી આઈ વાપરો છો?
હા યુ પી આઈ વાપરું છું.
તમારા પર ગૂગલ પે છે ફોન પે છે કે પે ટી એમ છે.
મારા પર ગૂગલ પ્લે છે.
અ ગૂગલ પે છે તો તમે કેટલી વાર ગૂગલ પે વાપરો છો દિવસ
દિવસમાં જોવા જઈએ તો જ્યાં જરૂરિયાત સામાન લાવાનું હોય વધારે રકમની હોય તો હું ગૂગલ પે જ કરું છું અને સારું એવું કેશબેક પણ મળે છે.
હા ક્યુ આર કોડ આપડે તમે ક્યુ આર કોડ સ્કેન કઈ પેમેન્ટ કરો છો રાઈટ ને. આપડે કોઈ પણ દુકાન એ સુવિધા મને ખુબ જ ગમે છે કારણ કે અગર આપણા હાથમાં ફોન હોય આપડો તો આપણેે કેશ લેવાની જરૂરત નથી કારણ કે આપણે કોઈ પણ દુકાને જઈએ તો એ દુકાન પર ક્યુ આર કોડ અવેલેબલ હોય જ છે આપણે ખાલી એ ક્યુ આર કોડ આપડા યુપીઆઈ થી સ્કેન કરવાનો હોય છે. તેથી આપણને આપડે પેમેન્ટ કરી શકીએ તે ખુબ જ સારું કહેવાય આપણે કેશ ભૂલી જઈએ ઉતાવળ માં તો આ સુવિધા ખુબ ઉપયોગી નીવડે આપણને.
કાળજી રાખવી જોઈએ તેમાં પણ ઘણા બધા સ્કેમ ઓ જોવા મળે છે. જેમાં જોવા મળે તો આપડે કોઈને ઓ ટી પી શેર ના કરવો જોઈએ.
હા એ તો જેમ જેમ ઇન્ટરનેટ નો અમા આપ આપડે પ્રગતિ કરીએ તેમ તેમ તેના થોડાક ગેરફાયદા પણ હોય જ છે. હમ્મ. તમે ઓનલાઈન પૈસા પૈસા ટ્રાન્સફર કર્યા છે કોઈ દિવસ.
હા મે ડેલી જ કરું છું.
હા મેં એન ઇ એફ ટી આર ટી જી એસ અને આઈ એમ પી એસ જેવી સુવિધાઓ નો પણ ઉપયોગ કર્યો છે. તે પણ આપણા જીવનને સરળ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી એવી છે અ ડિજિટલ પેમેન્ટ. ના તમારા હિસાબે ફાયદા કયા કયા છે ડિજિટલ પેમેન્ટ ના.
મતલબ કે એ જોવા જઈએ તો ડેલી. પેમેન્ટમાં જોવા જઈએ તો પેમેન્ટ એકદમ સરળ જોવા મળે છે, એકદમ ફાસ્ટ જોવા મળે છે.
હમ એ તો બરાબર અ સમય અને મહેનતની બચત પણ થાય છે, ડિજિટલ પેમેન્ટ આપડે કરીએ તો આપડે કેશબેક મળવાથી આપણને ફાયદો થાય છે, એનાથી અને આપડે સરળતાથી પૈસા પણ ટ્રાન્સફર કરી શકી કે છીએ
હા
તમે મોબાઈલ રિચાર્જ અને મોબાઈલ રિચાર્જ પણ ઓનલાઈન જ કરાવો છો.
હા મોબાઈલ રિચાર્જ છે, લાાઈટ બિલ છે, એ ઘણા બધા સુવિધા હું, મોબાઈલથી જ કરી દઉં છું.
આપડે મોબાઈલ રિચાર્જ ઓનલાઈન કરાવીએ તો તેનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે.
હા
કારણકે મોબાઈલ રિચાર્જ આપણે ઓનલાઈન કરી આવીએ તો આપણને તેનાથી અ કેશબેક મળે છે, ઘણા બધા ડિસ્કાઉન્ટ પણ મળે છે, અને આપણે ડી ટી એચ નું રિચાર્જ પણ ઓનલાઈન કરાવી શકીએ છીએ આપણે ટીવીમાં રિચાર્જ કરવું હોય તે પણ આપડે આસાનીથી કરી શકીએ છીએ હ અને તમે
ઉપયોગ થાય છે.
પહેલા આપડે જયારે ટીવીમાં રિચાર્જ કરવાનું હોય તો આપણેે જે આપડા કોન્ટ્રાક્ટર જે કરતા હોય જે કોર્ડિનેટર હોય એના તેને આપણે ફોન કરવું પડે અને તે લોકો પછી પૈસા કેશમાં એમને આપવું પડેને પછી એ લોકો રિચાર્જ કરે ને એમાં બહુ જ સમય જતો હતો પરંતુ હવે આજના સમયમાં આપણે જાતે જ આપણને કયુ ચેનલ સબસ્ક્રાઈબ કરવું છે, કેવું પ્લાન આપણે સિલેક્ટ કરવું છે, આપડે બધું જાતે જ કરી શકીએ છીએ. અને પેમેન્ટ પણ આપણે જાતે ઓનલાઈન કરી શકીએ જે ખુબ જ સારી વસ્તુ કહેવાય આપણા જીવનને ખૂબ જ સરળ બનાવી દે છે.
હા તેવી રીતે મેં વાત કરી તે રીતે લાઈટ બિલ પેલા આપણે લાઈટ બિલ ભરવા માટે ગ્રામ પંચાયતમાં જતા હોતા હોય છે, ત્યાં ઘણી બધી લાઈનો પણ હોય છે, અને ઘણો સમય પણ લાગતો હોય છે, હવે આજના સમયમાં એ એક જ મિનિટમાં થઈ જાય છે.
હમ તમે કોઈ દિવસ ઓનલાઈન શોપિંગ કરી છે.
કરી છે, ને
કયા પ્લેટફોર્મ પરથી કરી છે, મિશો એમેઝોન ફ્લિપકાર્ટ બિગબાસ બિગબાસ્કેટ ઝોમેટોઝસ્વિગી
હા, મેં બ્લિકિટ છે, પછી મિશો છે, એમેઝોન છે તેનાથી ઘણાં બધાં ઓર્ડર પણ કર્યા છે.
છે તમે સેટિસફાઈડ છો તમે ઓર્ડર કર્યો ને તમને જે પ્રોડક્ટ મળ
હા, પણ તે લોકનામાં એવી અર્પણ હોય છે જો પ્રોડક્ટ ખરાબ હોય કે કઈ પણ કઈ નુકસાન હોય તો આપણે રિટર્ન કરી શકીએ છીએ અને તેમાં કેશ એન ડિલવરી પણ હોય છે.
ને ખૂબ જ સારી વાત કેવાય.
અને તેઓ સર્વિસ પણ આપે છે.
હા, લોકોની પ્રોડક્ટ પણ સારી ક્વોલિટીની હોય છે. હા અને સસ્તી પણ હોય હમ્મ. આપરે બેંક પાસબુક અને સ્ટેટમેન્ટ ની વિશે તમે કોઈ દિવસ સ્ટેટમેન્ટ અને બેંક પાસબુક જોઈ છે?
હા જોય છે ને.
અ તમે એફડી કયરી. છે તમારા પર કોઈ એફડી છે. હ એફડી પણ ખુબ જ સારી વસ્તુ કેહેવાય કે આપણે અ કોઈ ફિક્સ સમય માટે આપણા પૈસા બેંકમાં જમા કરી દઈએ તો એ એફડી પર ખુબ સારું વ્યાજ આપે છે બેંક.
હા તે ઘણી બધી બેંકોમાં અલગ અલગ હોય છે.
હા પછી આપણને લોનની જરૂરિયાત હોય તો તે પણ બેંક આપણને પૂરી પાડે છે.
હા એ પણ સે.
આ ડિજિટલ પેમેન્ટમાં આપણને સુરક્ષા મળે આપણેે ઓ ટી પી ને ખુબ જ સાવચેતીથી વાપરવું જોઈએ આપડા પિન અને પાસવર્ડ ર્ડને આ પ્રો પર આપણને યાદ રહી તેવા સારા એવા ટફ પાસ આપડે રાખવા જોઈએ.
હા એ પણ સાચી વાત છે.
આ સાયબર ફ્રોડ થી બચવા માટે આપણેે જાગૃત રહેવું જોઈએ. હ આપડે કોઈ પણ અંજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
હા.
અ આપણેે કોઈ પણ વસ્તુ કરવા પહેલા ઓનલાઈન આપણે ખુબ જ સાવચેતીથી કરવું જોઈએ અગર સારી રીતે આપડે વાપરીએ સાવચેત રહીને તો ખુબ જ સારી વસ્તુ છે બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ તમારી સાથે વાત કરવામાં ખૂબ મજા આવી આભાર.
આભાર.